છા
હલો રાધે રાધે કેમ છો? રાધે રાધે હું મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું આ જોવો ને યાર સવારથી સાંજ થઈ જાય પણ ઘરનું કામ તો પડતું જ નથી પોતાના માટે તો સમય જ નથી નીકળતો.
આ તો તમે બિલકુલ સાચી વાત કરી કે ઘરના કામોમાં એટલા વ્યસ્ત જો થઈ જઈને કે આપણને પોતાના માટે સમય જ નથી મળતો પણ એવું તો ના જ કરવું જોઈએ. મને એવું લાગે કે આપણે ગ્રહેણીઓ છેને પોતાના માટે પણ સમય કાઢવો જ જોઈએ
દોઢ કલાક તો મતલબ પોતાનું મીડ ટાઈમ કરીને હોય ને એ આપડા આ પોતાના માટે કાઢીશ અને સવારે થોડીક અડધો કલાક વહેલી ઉઠીશ અને વોક પર જઈ સાંત થોડીક બેસીસ અને પોતાના પર ધ્યાન રાખીશ કારણ કે જો સવારે ઉઠીએ તો રસોડામાં ની ચિંતા આપણને થઈ જાય કે શું બનાવો શું કરીએ ચાય બનાવો નાસ્તો બનાવો એમાં જ આપણે અ મતલબ નું નીકળી જાય આપડો સવારનો સમય એટલે હું વિચારું છું કે સવારે થોડી વહેલી ઉઠ- ટેસ વોક પર જઓ આપણે સ્વાસ્થ્ય માટે પણ અ થોડું ધ્યાન રાખવું એ જરૂરી છે ને કારણ કે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો ઘરના લોકો પણ સારા રહેશે હમ
કહ્યું તમે જો આપણો હા આપણો વિચાર તો કોઈ ની કરશે, આપણે છે ને આપણો વિચાર જાતે જ કરવો પડશે, આમ તો જો કામ તો છે ને કોઈ દિવસ ખૂટે જ ની, સવારે ઉઠ ઠે ને રાત ત્રે સૂવે ને ત્યાં સુધી એટલા બધા કામ હોયને, અમુક આપણા કામની ખબર ગણતરી પણ નથી થતી, અમુક ને હા ઘરમાં એવું લાગે કે તમે કરો શું હોય જ સુ કામ છે. અરે ઘરમાં તો જ ઝીણા-ઝીણા, નાના મોટા એટલા બધા કામ હોય ને કે એ તો કોઈને દેખાતા જ ન થી, તો આપણે તો ખો દિવસ મ ક મશીનની જેમ લાગ્યા જ રેસું પણ એવું ના કરવું જોઈએ, થોડોક સમય તો જે ને અહ. કાઢવો જ જોઈએ આપણા માટે. એમાં આપણે કંઈક નવું શીખી શકીએ કંઈ પણ કરી શકીએ. કે
એ ટાઈમલેસ જોબ છે. ચોવીસો ઘંટાની જોબ છે આ તો. એમાં અને એમાં કઈ પગાર પણ નથી અને કઈ છુટ્ટી પણ નથી. જેમ કે જો અગર તમે કોઈ ઘરમાં સર્વન્ટ પણ મકો છો તો હાઉસ હેલ્પર પણ મૂકો છો. તો એ પણ એ પોતાની સેલરી લે છે. અહ જેમ કે જોઓ કે છોક છોકરાઓને ભણાવવાનું એ આપણે ટ્યુશન ના નું કામ કરી લઈએ છીએ. અ અહ બુઝુર્ગ લોગની સેવા કરીએ તો એ આપણે નર્સ નું કામ કરી લઈએ છીએ. ધરની ડસ ટિંગ ક્લનિંગ કરીએ તો એક હાઉસ હેલ્પર નું કામ કરીએ છીએ. અને કુકિંગ કરીએ તો એક શેફ નું કામ કરીએ છે. અને બીજી બધી જો માર્કેટની બધી બધી અહ કામ છે ઈ પણ તો આપડે કરીએ જ છીએ ને. તો ટોટલ મતલબ આમ હું આમ કેવું છું કે આ આ લોક આટલા કામો માટે અગર આપ પડે બ અલગ અલગ સર્વન્ટ રાખીએ તો કેટલા બધા પચાસ એક હજાર તો લોકોની સેલરી થઈ જાય છે, ઠીક ને. તો આપણેલું આટલું બધું કામ આપણે એકલા કરીએ છીએ એ પણ વગર નિ સ્વાર્થ અને ના કંઈ અહ રેસ્ટના અહ લઈને.
બિલકુલ સાચી વાત કરી તમે. આપણે ગ્રહણીઓ તો કેટ આટલા બધા કામો પણ છતાં છે ને આપણા આપણા કામોની કોઈને મ મતલબ અ કદર નથી થતી ઘર તો જો આપણે. ઘર પણ સંભાળીએ સાથે સાથે બહાર ના કામ પણ આપણે જોતા હોઈએ. અ બધા કુટુંબમાં. સગાવાલાઓમાં જે કંઈ પણ વ્યવહાર કરવો હોય તે પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. અને સાચું કય્યું તમે આપણેે છે ને ત્રણસો ને પાસઠ દિવસ એક પણ રજા લીધા વગર સતત આપણે કામ જ કરતા રહીએ છીએ. એક પણ અને આપણે એનો એક પણ રૂપિયો નથી મળતો રૂપિયો તો શું આપણને એની કોઈક મતલબ વખાણ પણ નથી કરતા કે બે શબ્દ એવા બોલતા પણ નથી આપણને આપણને અપ્રિશિએટ કરવા માટે.
હમ્મ ઉલટાનું એજ બોલવામાં આવે છે કે તમે ઘરમાં કરો શું છો આપડું કામ કોઈને દેખ ખાતું નથી.
સાચી વાત કહી જો આપણે ગ્રહણીઓ એક એક જ દિવસ ખાલી આપણે આપણા કામમાંથી છુટ્ટી લઈ લેશું ને તો એ આખું ઘર વેર વી ખેર થઈ. જશે કોઈ સમયસર સ્કૂલ નહીં જઈ શકે એમના ઓફિસે નહીં જઈ શકે આપણે જો. સવારે સૌથી વહેલા ઉઠીએ. અને સવા રા. ના સૌથી મોડા આપણે સૂઈએ છીએ. જો આપણને કોઈ વાર એક કલાક બી આપણને મોડું થઈ જાય ને તો. આખું ઘર વેખેર થઈ જાય. બધાને જવા માટે મોડું. થ જાયએ પો પોતાના કામે આપણે ગ્રહણીઓ છે તો એ લો કોઈમ ના. કામો શાંતિથી કરી રહ્યા છે એમના. ત્યા ઓફ ઓફિસ એ સ્કુલે કોલેજે. સમયસર પહોંચી રહ્યા છે.
હા એજ તો. હવે ક આપડે છે ને કોઈ દિવસ આમ અ રેસ્ટ લઈ લેવાનું કે ભઈ અમે કઈ નથી કરતા હવે એક દિવસ આપણે છુટ્ટી લઈએ અને જોઈએ કે એ લોકો શું કરી શકે એ લોકો કઈ નહી કરી શકે આપણા વગર.
બિલકુલ અરે એ લોકો અમુક-અમુક ઘરોમાં તો એવી તેવું પાડી દીધેલીું હોય છે કે પાણીનો ગ્લાસ પણ એમને હાથમાં આપવો પડે છે. કે એ લોકો પાણીનો ગ્લાસ પણ નથી ભરતા.
હમ્મ. હા હું પણ જોયું છે.
એટલે ગ્રહણીઓ તો મતલબ અહ એટલું બધું કામ કરે છે ને કે એની કોઈ સીમા જ નથ થી અને એ જો પગાર માંગવા હા એ જો પગાર વાંગ માંગવા પર આવી ગઈ ને તો તમારા લાખો રૂપિયા પણ તમને ઓછા પડશે.
હા અને જો હાઉસવાઈફ બીમાર હોય ને છ તા કામ કરતી રહે છે. અને એક દિવસ જો કામ કરવાનું છોડી દે ને તો ત્યારે બધાને ખબર પડી જાય છે અ. કારણ કે એ લોકોને ઘરને કેટલી ચિં તા હોય છે એ બીમારમાં બીમારીમાં પણ ઘરનું કામ કરતી રહે છે મહિલાઓને પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ એની જોડે છે ને. સ્વાસ્થ્ય સારું રહેશે તો જ ઘરની સારી રી તે સંભાળ થ થશે. તો એટલે મેં વિચાર કરી દીધું છે કે સવારે ભલે વેલું ઉઠવું પડે પણ હું વેલી ઉઠીશ અને વોક પર જઈશ.
બિલકુલ સારો નિર્ણય લીધો જો આપણે જો આપણે છે ને આખા ઘરના સ્તંભ છીએ જો આપણે સ્તંભ જ આપણે હલી જશું ને તો આખું ઘર વિખેર થઈ જ શે એટલે આપડે આપણું સ્વાસ્થ્ય. સારું રાખવું ખૂબ જ જરૂરી છે, તો પછી આપણે તો આપણા માટે થોડુંક. ટાઈમ કાઢીને વ્યાયામ કરો, કસરત કરો, કે તમારે જે પણ મન ગમતી. અ કંઈ પણ તમે કરી શ બોલ જો.
હા અને ભલે સવારે નઈ નીકળવું તો સાં સાંજે જરૂર જાય અને થોડી તાજગી પણ લાગે ને, કારણ કે આપણે થોડા બહાર નીકળીએ તો આપણે ફ્રેશ પણ થઈ જઈએ આખો દિવસ ઘરની અંદર રહીને તો બોરિંગ થઈ બોર થઈ જઈએ આપણે બોર. બોરિંગ લાગવા લાગે ને આપણને પણ તો થોડુંક સખીઓ સાથે વાત કરીએ બેનપણીઓ જોડે મળીએ તો આપણું મન પણ હળવું થાય. જો હવે આજે તમારી જોડે વાત કરી તો કેટલું સારું લાગ્યું મને.
સાચું કયો આવી રીતે જ ને વાતો કરતા રહેવું થોડે. સાંજે બહાર પણ નીકળી જવાનું કે કશેક આપડા આજુ. આજુ-બાજુ કઈક ગાર્ડન હોય કે એમાં જઈ ને બેસવાનું ત્યાં વો. કરવાની કંઈક. આપણા માટે પણ આપણે સમય કાઢવાનો જ.
હ અને એક હાઉસવાઈફ ની જિંદગી છે ને એક હાઉસવાઈફ જ સમજી શકે. કે છે.
બિલકુલ સો ટકા. ફરી વાત કરી અને હાઉસવાઇફ જો હાઉસવાઇફ તો આખું ઘર પણ સંભાળી શ કે બહારના કામો પણ કરી શકે એ આખી એકદમ મલ્ટિટાસ્કિંગ હોય ઓલરાઉન્ડર હોય છે.
હા.
બસ એ આપણને છે ને બીજું કંઈ જ નથી જોઈતું, બસ આપણે જેમ કે આપણે બીમાર હોઈએ તો આપણે એક જ દિવસ આપણે આપણું ઘરમાં કોઈ એક સદસ્યને ખાલી શરદી પણ થઈ જાય ને તો આપણે કેવાય એના પગભર ઊભા રહીને સેવા ચાકરી કરતા હોય એને બધું આપતા હોઈએ એક મામૂલી અમસી સર દીમાં પણ. અને જય્યારે આપણે બીમાર હોઈએ એક દિવસ અને પથારીમાં પડ્યા હોય એક દિવસ તો કોઈ આપણને પૂછવા પણ નથી આવતું. અરે ખાલી આપણને પ્રેમ થી આવું પૂછી પણ લે ને કે શું સારું તો છે ને એક ગ્લાસ પાણી પણ પીડાવી દે ને તો પણ આપણને કેટલું સારું લાગ
સારું લાગે છે અને કોઈ થોડી ઘણી આપડી પ્રશંસા પણ કરી લઈ ને તો પણ આપડણે ખુશ થઈ જઈએ. કે ચાલો આપડણે આહ આટલું મહેનત થી જમવાનું એ લોકો માટે બનાવીએ છીએ. કરીએ છીએ એ લોકો માટે આટલું બધું કામ કરીએ છીએ એના બદલામાં આપ એ આપણને કોઈ કા એટલું પણ કહી દે ને કે અરે વાત આજે તો જમવાનું સારું બન્યું છે. તો પણ આપણે ખુશ થઈ જઈએ.
બિલકુલ અને ગ્રેહણીઓ તો કેટલી વાર મતલબ અહ અહ શું કરે છે જાણે ખબર કેટલી વાર તો મતલબ અડધું ખાઈને પણ સુઈ ગઈએ કેમ કે ઘણી વાર કઈક સારું એવું બનાઈ હોય તો ઘરના સદસ્યને એવું મતલબ ભાવતું હોય તો એ લોકો એમનો વી કેર પણ નથી કરતા અને ખાઈ પણ લે છે, તો ઘણી વાર તો એના માટે બચતું પણ નથી તો પણ એ કોઈ દિવસ ફરિયાદ નથી કરતી કે ઘરમાં. અચાનક કોઈ મહેમાન આવી ગયા હોય તો પણ એ બધું
હા તમારી વાત સાચી. કરી તમારે આા તો. એ અ એ પોતાનું નથ થી વિચારતા હાઉસવાઈફ. ઓછું ખાઈને પણ આખો દિવસ નીકાળી લે છે પણ જો ઘરના મેમ્બરને છું નથી આપતા હવે આજ પોતાનું છોકરું હોય કે હસબન્ડ હોય કે ઘરનું કોઈ વડીલ હોય. એને વધારે જોતું હોય ને તો એ પોતાની થાળીનું પણ આપી દે છે અને કહી દે છે કે નને મન તો નથી ભાવતું.
બિલકુલ સાચી વાત કહી તમને અને હવે મને એમ લાગે કે ર આપણે હાઉસવાઈફે બી પોતાનો વિચાર કરવો જ જોઈ જોઈએ અને થોડો સમય કાઢીને છે ને પોતા માટે કંઈક નવું એવું શીખવું જોઈએ કંઈક બી એને જે. ગમતું એ કઈ બી સ્કીલ શીખી હ કઈ પણ નવું તો એવું કર વું જોઈએ કોઈક વાર એવી રીતે કોઈ રની અપોઈન્ટમેન્ટ લઈને પોતાનો મે ટાઈમ કરવો જોઈએ. એ મતલબ એના માટે એ ટાઈમ ચાર કલાક આપી દેવા જોઈએ. પછી બો આપડે. ઘરની ચિંતા મૂકી દેવાની, એક મહિનામાં એકાદ વાર તો આવું એને ત્રણ ચાર કલાકનો બ્રેક લઈને અ પાર્લરમાં. જઈને પોતાના માટે સમય કાઢવો. જોઈએ. જેમાં એમાં હેડસ્પાને, પેડિક્યોર, મેડિક્યો્યોર. બધું કરાવે. એને કેટલું રિલેક્સ રાખશે. તો બસ આજ છે તમે પણ. તમારું ધ્યાન રાખો હું પણ મારું ધ્યાન રાખીશ કેમકે આપણને તો છે ને કોઈ પૂછ વાના નથી એટલે આપણે પોતે જ એકબીજાને સમજીને પોતાનું ધ્યાન રાખવું પડશે.
પડશે ચાલો તો પછી મળીએ આપડી હા સાચી વાત છે આપડી વાતો તો પૂરી નથી થવાની આ તો અહં હા ચાલો મળી જ જઈ શ્રી કૃષ્ણ.